હલો બસ મજામાં તમે મજામાં?
હા મજામાં.
હા હવે શું બરાબર તમને સંભળાય છે?
હા હા મને સાંભળાય છે અ મને અ હમ. અ મને લાગે છે તમે એક માતા છો અ
હા.
મદર છો અને
હા સાચી વાત છે હા
સાચી વાત છે તો પેરેન્ટિંગ આજે આપણે જે કહીએી એ બહ અ મુશ્કેલ બની ગયું છે જ્યાારથી તમે લોકો અ પેરેન્ટિંગ ન એક વિચાર કરું ત્યારે તમને ઓલો ખર્ચો દેખાય સામે બાળકનુંું ભવિષ્ય દેખાય ક્યાંક ક્યાંક ભણવાનો ખર્ચો એને હવે તો ભણવાનો ખર્ચો એની સાઈટ પર આપણે હવે એક્ટિવિટીસ પણ કરાવવાની આ આનો ખર્ચો હોય અ પછી આપડે કેટલું બધું વિચારીએ છીએ કે બાળકને જન્મ આપતા પહેલા પણ અડધા લોકો આપણે જોવા જઈએ ને તો અ સંસ્કારોને પણ બહુ મહત્ત્વ આપે છે અ તમારી દ્રષ્ટિએ અ સંસ્કાર આપવા કેટલા મહત્વ છે એક બાળકને
જો તમને હું સાચી વાત કહ અત્યારે તમે કીધું એ પ્રમાણે સાચી એજ્યુકેશન તો બહુ જ અઘરું થઈ ગયું છે પણ એજ્યુકેશનમાં સાથે બિઝનેસ પણ આવી ગયું તમે જોજો દરેક જગ્યાએ પ્લે ગ્રુપ થી લઈને હાયર એજ્યુકેશન સુધી એ લોકો એ કેટલી બધી ફી ભરી દીધી છે અત તમે પ્લે ગ્રુપની ફી જો મારો નાનો બાબુ છે એની પ્લે ગ્રુપ ની ફી પચાસ હજાર છ વરસની એટલે પણ એ લોકો ત્યાં જે આપણેે એને ફી આપીએ છેીએ ને એ પ્રમાણે કઈ શીખવાડતા નથી એ લોકો ખાલી શું કરે ખબર છે એ લોકોને નાની નાની ગેમ રમાડે કે્યા જે હિંચકાલ અપસાણીઓ એ કરાવે અને પછી નાસ્તો કરીને ઘરે મોકલી દે પણ હું એમ હું એમ માનું છું કે સંસ્કાર પેલા તમેને ભણતા પેલા સંસ્કાર છે આપણા સંસ્કાર શું છે તો સવારે બાળક ઉઠે છે તો એ મોટા ને પગે લાગે કે સ્કૂલે જતા વખતે ભગવાનને પ્રાર્થના કરીને જાય પછી આપડે જો આપડ ગુજરાતીમાં છે કે કઈ બેી બાર જતી વખતે જશે પ્રશ્ન બોલવું એટલે એ બધી નાની નાની વાતો છે ને એ આપડા